હલો કેમ છો બેન મજામાં
હ એકદમ મજામાં તમે તમારી તબિયત કેમ કે છે
બસ જુઓ એકદમ સારી છે હા
બ ત અચાનક યાદ કર્યા બેન આજે તમે
હા આજે છે ને મેં દાળ ઢોકળી બનાવી તી તો મને તમારી યાદ આ આવી ગઈ ત તો લાગે તમારી સાથે વાત કરી દઉ મે કીધું આપડે ગુજરાતી ગુજરાતી કલ્ચરમાં કેવી સરસ સરસ ખાવાની વાનગીઓ હોય છે કેટલી એમાં વેરાયટી હોય છે અલગ અલગ અલગ અલગ જાતની વેરાયટી હોય છે તો આમ કેટલી મજા આવે નને કે આપડી પાસે ખાટો તુરોીખ આખો ગળ્યો મોડો બધા જ સ્વાદ છે અને બધા જ સ્વાદ નું અલગ અલગ ગોલોગોલોગ આનંદ છે એ એક આનંદ આપ મોમા મૂકી ને એ જેનો બોમ્બ ફૂટે ને સ્વાદ બમ્બ ત્યારે આપણને કેટલીક મજા આવે આમ કે તમને દાળ ઢોકળી બહુ ભાવે તો મેં આજે બનાવી હતીી ને તો મેં તમને યાદ કર્યા શું કેવું તમારું આ હું પણ
વા મા તો અત્યારે તો ભ અતં મોટામાં પાણી આવે છે અને ખરેખર જ રાહ હવે તમે જે કીધું ને ત્યા તિ વાત એટલે તો બહુ સાચું વાત બ પ્રકારમાં અને ખવાનો આનંદ પણ એટલો આવે અલગ અલગ રીતે કે રીતે બનાવી શકાય લસણની ચટણી સાથે લસણ વગર આલુ નાખીને મરચું નાખીને આપણ ગુજરાતી ખુરાકા જે છે વતુઓનો તો બધાજ પોષક મળી જાય ને એવું ખાવાનું હોય અનાજ આવી જાય ગઠળ આવી જાય બધા આવી જાય બધું જ આવી જાય એક દિવસ બહાર પડીએ એક દિવસ મગ પડીએ અ તો મારે તો અહીંયા કેવું પ્રમાણે બ લળ ન કરી નાખી છે સોમવારે તુર નિધાળ મંગળવારે જ મ નિધાળ બુધવારે મગ પછી ગ્રુવારે દૂી ચણા અને શુક્રવારે પેલી ચાલી પડી હ બર્તા હોલ્તી નાનું બર્તીનાન એવી કોઈ પણ પ્રકારની કઢી કરવાની અને શનિવારે અડદ દિના અને રવિવારે જે બાળકોને કે વડીલોને જીવ ખાવાની ઈચ્છા હોય તે રીતે એટલે જોકે આપ ગુજતીઓમાં આવી બહુ જોવા મળે છે આવી કે ભાઈ એ અઠવાડિયાનું મેનુ આવી રીતે દાળનુંને નક્કી જ હોય કે જે કે દરેક પ્રકારની દાળ ભેટમાંય જાય ઓશક તત્વું મળે અને રોજ કઈક નવું ખાધું કેને એવું લાગે મળે સાચી વાત છે ને
હા સાવ સાચી વાત છે અમારી અમારે પણ એવું જ છે અમારે ફિક્સ જ છે મેનુ કે ભાઈ આ મ બુધવારે મગ કરવાના સોમવારે ખીચડી કરવાની શુક્રવારે દૂધી ચણાની દાળ કરવાની શનિવારે અડદ ની દાળ કરવાની એવી રીતે અમારે ગુરુવારે છે ને કઈ ચણા લોૂટ નું શાક હોય બેસન હોય ઢોકળી હોય એવું બનાવડ એટલે અમારે છે ને ફિક્સ જ છે અમારે એ ટાઈમે આ આ અમુક જે ને કોઈ મગજ મારીશ નહી કે યાદ કરીને રોજ ની મગજ મારી નહી કે આજે શું બનાવ આજે શું બનાવું એવી કોઈ મગજ મારી ન ફિક વચચે હા વચ્ચે વચ્ચે અમે થોડું રૂટીનમાં ચેન્જ લાવી દઈએ પણ આમ તો છે ને અમારે મેન્યુ ફિક્સ જ છે તમે જેમ કીધું ને એમ સા સાચી વાત તમારી બસ આવી રીતે આમ બનાવી દેવાનું પછી રવિવારે જે બધાની ઈચ્છા હોય ત્યારે કોઈ ફરસાણ બનાવી દઈએ કે કઈક મિષાન બનાવી દઈએ કે ઘઉ ના લોટ શીરો છે પછી તમે તમે પેલો દાળનો શીરો ખાધો છે એ બહ જ ફાાઈન લાગે તમે ક્યારે એ પ્રયત્ન કર્યો છે ટ્રાય કર્યો છે
પણ એક વાર ચોક્કસ બનાવી
આ મગની દાળ નો શીરો છે ને એ બહુ મીઠો લાગે હા ખાવામાં તમે એક વાર ટ્રાય કરી જોજો અને એટલ મજા આવે ને તમે બરાબર એને જે શેકી દો ને ઘીમાં અને પછી તો એમાં તમે કાજુ બદામ પછી દ્રાક્ષ એવું પિસ્તા તમે નાખો ને તો એનો સ્વાદ બમણો થઈ જાય અને છે નેમ સરખું ઘી લેવાનું અને સરખું ઘી લઈને બરાબર એકદમ લાલ થઈ જાયને ત્યાં સુ શેક ખબ મજા આવે ખાવાની અને આપને છે ને આપ રૂટીન માંથી પણ થોડો ચેન્જ મળી જાય એટલે છે ને તમે એકવાર પ્રયત્ન કરી જજો પછી એ સિવાય ગળી રોટલી છે એટલે આપણી કેટલા બધા સ્વાદ છે મને એમ થાય કે ગુજરાતી વાનગીઓ કેટલી મીઠી મીઠી હોય છે બહ મજા આવે એ ખાવાની અને આમ તો આપે ગુજરાતીઓ ગળ્યા ના શોખીન હોઈયએ કે આપણેે છે ને બધું ગળ્યું જોઈએ દાળ ગળી જોઈએ ઘણા તો શાકમાં બી ગળ પણ નાખે એટલે આપડે છે ને પંજાબી શાક બનાવીશું ને તો એમાં થોડુંક તો ગળપ નાખીશું નામનું પણ એ નથી છે ને સ્વાદ જે એનું હોય ને એ બેલેન્સ થઈ જાય એક સાવ ખાટું ના લાગે સાવ ગળયું ના લાગે લાગે અને સાવ તીખું ના લાગે તો એ છે ને સ્વાદ ઓટોમેટિક બેલેન્સ થઈ જાય એટલે જ ને આપડે ગુજરાતી બહુ મીઠા હોઈએ મને તો બહુ મજા આવે હા બધા ઘણા મારા જે બીજા નોન ગુજરાતી ફ્રેન્ડસ છે ને એ મને એવું કે કે આ ગુજરાતીઓ ત્યાં મીઠા મીઠા કયુ ખાતે હો એટલે મને બધા એવું કેતો હું એમ કહ કે ના ભાઈ અમે ને બહ જ મીઠા માણસો છ ગુજરાતીઓ એટલે અમને અમારી જીભને પણ. અમને ગણું જ ગમે છે ખાવ શું કેવું તમારું.
બહ સાચી વાત તો મીઠું મીઠું ખાવું ગમે મીઠું મીઠું બોલવું ગમે. તમે જ્યાં મગની દાળનો શીરો કીધું ને એ હું એક વખત બનાવીશ. તમે જ્યાં ગળે રોટલી કીધી ને પૂરણપુળી એ તો મને અતિશય ભાવે ઓ બેન. એમાં છે ને બે પ્રકારની બને ખ્યાલ છે તમને મોટેા ભાગે ઓલી. તુર દાળ ને બધા બનાવતા હોય પણ અમે તો ચણા ના દાળ નહી બનાવીએ બોલોણ બ. મજાર. મને તો અતિશય ભાવે તું ચણા દાલની પૂરણ કોળી તો. અને મને મારા મમ્મીને હાથનું ઓરમું બહુ. ઉરમું મેં બહુ બનાવ્યું નથી. પણ મને મમ્મી ના હાથ ન મમ્મી જ બનાવે કેમ કે મને મમ્મી નું કોપ આવે ઓ. એટલે મને મમ્મીના હાથ ન ઓરમું બહુ ભાવે અને વળી પાછું ઓરમું અમે ગોળ. બનાવી એટલે શું નડે પણ નહી. બહુ મજા આવે આ ગળિું ગળિયું ખાવાની બધું. લાડવા એમાં પણ આપડે ગળપણમાં કેટલું બધું છે લાડવા છે સુખડી છે મગર. છે મોહનતાળ છે. પછી આપેલું અ બિરંજ બનાવી શકાય. પછી કેટલું બધું બનાવી શકાય. પછી ઓલું શક્કરિયા ન શીરો બનાવે કેવી મજા આવે બેન બધું ખાવાની. મને તો અત્યારે વાત કરતા કરતા જ મોઢામાં પાણી આવી ગયું બોલો.
સાવ સાચી વાત છે મને ભી અત્યારે તમે આ મગસ નું નામ લીધું. લીધું તો મને દૂધ નો હલવો બી યાદ આવી ગયો દૂધ નો હલવો એ કેટલું મસ્ત લાગ. પછી ગાજર નો હલવો છે દૂધી નો હલવો છે આમ છે ને છોકરાઓ દૂધી ના. જોજો તમે છે ને દૂધી ખાવાનું એટલું જોર આવે પણ જો તમે દૂધી નો હલવો બનાવી નાખો ને તો. ટ ચટ ચાટી જશે એટલે છે ને મને તો ઘર બધું ઘર પણ એટલું ભાવે ને. કે જેની કોઈ વાત નહી એક પણ ગળ પણ એવું નહી હોય જે મને ન ભાવે. એમાં દૂધ નો હલવો છે પછી આ ગાજર નો હલવો છે એતો મને એટલો બધો ભાવે ને. કે આમ પછી કાજુ કતરી પેંડા હ હા હા હા હા પછી. પેલા દૂધ ને ફડીને પેંડા બનાવે તમને ખબર છે એ પેંડા તો મને એટલા બધા. હવે ને આપડે કાઠિયાવાડ સાઈડ તો બહુ જ એવા પેડા મળે અને એટલા મીઠા લાગે ને. એમ થાય કે ખાધે જ રાખીએ ખાધે અને એની જોડે જો કોઈ નમકીન મળી જાય ને એ. એ પેડા જોડે ચવાણું છે ગાંઠિયા છે કે પેલો મિક્સ જેવડો છે. એવું કઈક એવું જો નમકીન મળી જાય ને તો બઉ જ મજા આઈ જાય એટલે ને બધા સ્વાદ એમાં આવી જાય. જો નમકીનમાં તીખું અને ખાટું બે સ્વાદ હોય આ બાજુ ઘડપણ હોય એટલે. તમે જુઓ તો એની એટલી મજા આવે ને મત તો બ મત તો અત્યારે બોલતા બોલતા જમ મારું મોઢું મળ. કઈ ગયું બોલો શું કેવું તમારું
એવું છે અહિયાં પેંડો અને ચેવડો આપે કોઈ વાર ફરાળી ચેવડો હોય. સાથે પણ પેન્ડોપીટ થાય. કઈક નાના મોટા પ્રસંગમાં હોય તો એમાં એવી રીતે. કઈક ખવડાાવવાપીડાનું હોય તો આ આઈડિયા કેટલો સરસ છે. ચીવડાનું એક મોટું પેકેટ લઈ આવો સાથે પેંડો આપી ગયો એટલે કાઈ લપ જ નહીિ આપડે કરવાની. માથાકુટ કોઈ જાતનું કઈ સર્વ કરવું કે કઈ નહી બ તરત. આપે આપી દેવાય એમાં કઈ બોલપ ન થાય. હ પીંછણ વાળું નહી આપડું. ગુજરાતી નો બઉુ સરસ આઈડિયા છે દરેકની સાથે નાના મોટા ફંક્શન હોય ને એમ આવી રીતે કરવાનું.
અને તમે જ્યાં કીધું ને દૂધી ના હલવાની વાત એ બહુ સાચી છે છોકરાઓ દૂધી ખ ખાતજ નહીં અને સલાડમાં ગાજર નથી ખાતા તો આ દુ ઘીનો ને ગાજરનો હલવો કરીને આપી દઈએ ને તો પી જાય છે અને એવી રીતે દૂધમાં એવું થાય છે છોકરાઓને આમનેમ મને છે ને ખાંડ વાળું દૂધ દેવું બહુ ન ગમે એટલે એને છે ને એકલું દૂધ આપીએ ને તો ના પાડે કેમ કે રોજ ઉઠીને પછી હું શું કરું થોડોક ટાઈમ થઈ ને એટલે ખીર બનાવીએ એટલે શું ખીર આમ અ સારી એસિડિટી ને એવું બધું શાંત કરે એટલે ખીર બનાવીને બધો એલે એબાને ભાતેય પેટમાં જે બાકી છોકરો ના બાત ખાવામાં એ નખરા બો રે કે ભાઈ નહી રીંગણાનું શાક છે તો મારે ભાત નથી ખાવા મારી નાની બેન છે ને એ તો ભાત જ નથી ખાતી બોલ એટલે આવી રીતે જો ખીર હોય ને તો ગૌણી ની ટેવ નાનપણ તી હોય દીકરીઓ ગૌણીમાં જતી હોય અને ત્યાં ધમકાવી ને ખીર ખવડાવે એ ભઈ માતાજીને નહી ગમે ખીર ખાઈ જ જવી પડશે
એટલે ખીરમાં આવી તો ખીર કરીને ખીર ને પુડલો કરી દો કે ભાઈ ખીર પૂટલો જ ખાઈ લે ને તો એ બને દૂધ પેટમાં જાય અને ભાતે પેટમાં જાય એમાં એ દૂધમાં એ કેટલી બધી વાનગીઓ બને છે ખીર બાસુુંદી દૂધ પાક રબડી કેટલું બધું બને છે બોલો આવું બીજે ક્યાંય નથી શું કેવું તમારું
સાવ સાચી વાત છે તમારી કેટલી આમ કેટલી ગુલાબ જાંબુ છે પછી આપડ તમે જોવા જાવ તો બસુંદીમાં કેટલી બધી જાતની વેરાયટી છે કે સીતા ફળ બાસંદી છે કેસર પિસ્તા બાસંદી છે તમે જાત જાત ની બાસુંદી તમે જોઓ ને તો એમાં એટલી અત્યારે બાસુંદી માં મળ્યું છે વેરા ટિયો નીકળી છે એટલે આપડણે જોવા જઈએ ને તો કેમ કેમ આમ આપણે ગુજરાતીમાં કે કેટલીને ફન મને તો બહુ મજા આવે કે ખાવાની ઈજા આવે ને આપડે ખાલી ઘણી વાર નામ સાંભળીયે ને જેમ કેહેવાય તમે ફાફડા જલેબી જોઈ લો તો કેવું એ એ એ એક મોડો દસ છેને જલેબી ગળ્યો એ બે ન કોમ્બિનેશન કેટ લું સરસ છે અને એની સાથે તમે જોજો કે આ પ લોકો કેાર કે ન હોય મોજા જ અલક છે એલે ગુજરાતી વાનગીઓ ની જે વાત કરીએ ને તો મને એવુ થાય કે દુનિયામાં હોય બીજી વાનગીઓમાં આટલી વેરાયટી નહી હોય જેટલી ગુજરાતી વાનગીઓમાં હશે સારું બેન ચલો મારે છે ને થોડું કામ આઈ ગયું છે તો પછી આપડણે શાંતિથી વાત કરીએ
હા બેન મળીએ પાછા આવજો
આવજો